હલો.
હલો.
હા કમ્પ્લીટ આવ્યો કે? એખાદ એમ વયધો કે?
હ એ, તારામાં બતલાવશે ને?
તારામાં ની બદલાવે?
મારામાં ની બતલાવે.
બતલાવહે, બતલાવહે. મારું તો હમણાં એક થશે.
નહીં, હા આપડે ટ્રાયલ માં રીએને, તો આપડું બતલાડે, ને હાંભેવાળામાં ની બતલાડે.
નીં, બતલાવે. બંનેઉ માં બતલાવે.
નહી, અ અવે મેં માયરો શે ને તો અમારું બતલાવશે એમ.
મારું બી બદલાવ છે
હા
બંનેનું કમ્પ્લીટ થશે
હમ કમ્પ્લીટ થઈ જાહે અઢાર
મારું ખાલી એક લાસ્ટ હમણાં જે ચાલતું છે તેજ દસ કમ્પ્લીટ થઈ જાહે પછી જોય એમ ને આગળનું હજુ ટાસ્ક નહી આવી રહ્યા ત્રીસ સુધી કરવાના એમ
હમ હલે કેટલાક વાગે નીકળવાનું
કાલે તો માહી એમકે કે ફોન કરા તય્યારે નીકળીએ કાલે જોમ તો ગાડી લઈને આવશે કદાચ
હમ તો તમે તો ટાઈમ પણ નીકળી જાય એમ કે ન
હા પેલી ફોન કરે તો ગાડી લઈને આવવા નહી કરે તો પછી મે બસમાં આવવા
પણ એ લોકો ગાડી લાવેે માહી લોકો
નહી ગાડી નહી લાવે એમ કે કે આ જો મેં ફોન કરાને તો ગાડીથી આપે જઈએ કોલેજ એટલે મારા હાથે જ આવે એ લોકો
હા હારે જ તે
તે લાવે કોઈ કોઈ વાર એક્ટિવા લઈ આવે
કોણ માહી કે
હમ જે દિવસે લાવે ને તે દિવસે એમ મેને એને પેલી ટમાટર પેલી આ પેલી અ ભારગવી એક રૂપિયા વાળા સમોસા ખાવા જઈએ.
આપડે ગેલા તા.
હા તાંજ ને મને જગ્યા ખબર ની તી એ તો માહે જ બતાવેલી મને.
બાજુ આવે આબાજુ આવેલા મારે ઘેર બાજુ નજીક જ.
તે કેટલુક દૂર છે ને કે બાજુ જવાનું તેની ખબર ને.
આપણે ગેલા ને ત્યાંથી સીધું જ જવાનું મેં તને પેલા લેગેલો તે કે આ બાજુ જાવાનું એમ.
હા હા હા.
એ બાજથી એ બાજુ સીધું જવાનું પણ ટાકી જેવી આવે ત્યા આવીને ફોન કરવાનું જોયે તમારે.
હમ ચાલ નહી ફોન કરા આવા તો.
આવે તો ફોન કરીજે એબજું એમ.
હમ.
આવાને મે બી તને
હમ કા પેલો કા સુધી મુકવા જાય.
ભાર્ગવ એ ભાર્ગવ કે હું નામ
હા.
ઉપર આપડો બાજુમાં બેહે તે એ કા હુધી લઈ જાય તને મૂકવા.
એટલે ભાર્ગવ કે મા હાથે આવે તે.
હા.
એ મને ઘેર હોધીને અહિયાં હોધી ને લેવા આવે ને પછી હ મૂકી જાય ઘેર હોધીને જ મૂકી જાય હા.
આજે નઈ આવેલો ને લેવા.
આજે લેવા ની આવેલો એ કેમકે એની બેન બી હુતી પછી એનો બીજા દોસ્તાર બી હુતો એટલે પહી કેટલાક ને બેહાડે.
હમ્મ.
પછી આવતા મૂકી જાય બીજું કઈ નહી આવતા તો કોઈના હાથે બી એન દોસ્ત તાર બીજા બીજા દોસ્તાર હાથે બેસી ગેલો ને બેન તો પેલા નીકળી ગેલી એટલે પહી અમે બે નીકરી આવ્યા એટલે મન મૂકી જાય.
હમ્મ.
આવતા તો મેં રિક્ષામાં આવું એટલે કઈ નઈ બધા આ બાજના ઘણા આવે કોલેજમાં અમાં આ માગેલા છે તે લોકો દોસ્તાર ખરા.
હમ્મ, પેલો ડોસી છે તે પાછળ બેસે તે.
હા એમાં હા.
તે તો ચારસો દિવસનો ઉપવાસ રાખેલો છે.
હા એ લોકનો કઈ અલગ જ પેલું એમ.
એજ ને ચારસો દિવસને બે દિવસ પછી એકવાર ખાવાનું એક ટાઈમ. એનો હાડ એનો તો આખું શરીર હુખાય ગયેલુ છે જોયો કે નહી?
હા. તબીયત પર પેલું જરાક પેલું અસર પડતું અહે.
બોવ અસર પડ્યો. હજુ તો બા બોવ બાકી છે ત્રણસો દિવસ કે કેટલા એક વર્ષ ને બે ત્રણ મહિના
ખાયની તો તો એવું જ શરીર પટલું થઈ જાય આપડે જરાક આપડું બી ધ્યાન રાખવા પડે હું કે?
હમ્મ. આપણા હિન્દુ ધર્મ તો એવું કોઈ ભગવાન કીધેલ નહી મળે કે મારા માટે ઉપવાસ રાખજો.
હા.
એમ તો કોઈ માને તો કરી લાખે ઉપવાસ. બાકી એમ નહી રાખે પેલા તો એમ કે ચારસો દિવસ માટે ઉપવાસ રાખે તે થોડી
એવું જ વરી એ લોકમાં એવું હોએ એટલે કરે
હમ્મ ને કોઈ એમ ધરમા લે ને
હમ્મ,
એ લોકોમાં તેમ કે વાળ એક એક વાળ ખે હાથથી નોચીને ટાલ કરવાની હોય.
હમ્મ. એવું એવું કે
હમ્મ, એક એક વાળ આખા શરીર પરના
હમ્મ, આપડે બી આપડું ધ્યાન રાખવા પડ્યું.
હમ્મ. એ લોકોનો ધર્મમાં ખબર જ નહી પડે કયા ધર્મમાં આવે તે લોકો
બીજું કાલનો પ્લાન શું છે?
કાલે શું કરીએ તો?
કાલે બધા લેક્ચર ભરવાનો
હમ્મ જો કાલે કયો લેક્ચર આજે જે હતું તે જ કે?
કાલે ઈંગ્લિશ છે પહી સ્ટેટ હોહે સ્ટેટમાં હારા સર સ્ટેટમાં સર બોવ મસ્ત ભણાવે હા.
હમ્મ એ મસ્ત ભણાવે કોઈ કોઈને સર ગમતાની મળે સર પકડી લીધેલું કે મનેની ગમે આ લોકો કેટલાક જનને મે ગમતો નહી મળે એમ કે
હા આવીને પેલા પેલા છોકરી લોકો ને પૂછેલું કે, તમને ગયમું નથી એમ કે.
હા ખાસ કરીને સેકન્ડ બેન્ચ પર બેસે ને તે લોકોની. કેમ કે સર ચલાવે તે ચાલુ લેક્ચરમાં વાત કરવા લાગેલી. એની હમજ પડ્યો ને હસવા લાગેે સરને જોઈને.
હા એ લોકો જ પેલો બહુ જોવે રે ઓવર ટેક કલાકે.
હમ એટલે સરનો નજર એ લોકો પર જ જાય. પણ હા સર હારું ભણાવે. સ્વીટી મેમને સર ને મને આજ સુધી મેં જેના હાથમાં ભણેલો છે ને સ્ટેટ જેવું કાતો મેક્સ
હા મિતાલી મેમ કરતા તો હારુ ભણાવે.
હા મિતાલી મેમ તો ખાલી ઊભા રઇને સમજાવે. પણ એમાં કઈ સમજ જ નહી પડતી.
હમ એમ તા હારુ ભણાવે તોય આ.
હમ જો મેં જ્યાં છઠ્ઠામાંથી અહંયા ભણું. છઠ્ઠા, સાતમો ને આઠમો મને સર જ ભણાવેલા. પસી નવમામાં આયવો નવમો ન દસમો. અગિયારમો, બારમો એમાં બી સર જ ભણાયવા. પછી પાસો અહીયા કોલેજમાં આવ્યો ફર્સ્ટ સેમેસ્ટર, સેકન્ડ સેમેસ્ટર. થર્ડ સેમેસ્ટર ની સેકન્ડ સેમેસ્ટર સુધી સર જ ભણાયા. પછી થર્ડ ને ફોર્થ એક લાસ્ટ ટીચર સે તે ટીચરે ભણાવેલું સે.
બારમામાં બારમામાં તારું સ્ટેટ સારું હતું કે?
હા બોવ જ હારુ હતું મારું. એમાં મારા કેટલા આવેલા પંચ્યાસી આવેલા બારમામાં.
હારુ કેવાય. કેમ કે મારું તો બારમામાં બારમા અને અગિયારમાં માં એટલું આમ હમજ પડે તો આમ એટલો હમજ પડતું આમ માઈન્ડમાં તો હમજ પડતું પણ પેલું પેપર ને એવું આયે તેમાં ભુલાય જવાતું.
મારો ત્યારે અકાઉન્ટ બી બવ હારું હતું ને સ્ટેટ બી બવ હારું હતું. અકાઉન્ટમાં મારો સેવન્ટી નાઈન કે એવા કાઈ આવેલા સેવન્ટી નાઈન ની એટી ટુ.
એ બારમામાં. હા બાર મામા આવેલો. ને સ્ટેટમાં એટીફાઈ આવેલા.
ભાઈ સારા માકૅસ કેવાય તારા.
ત્યારે મેં બંને પર એટલે સર દાખલા જેવું લખે ને એટલી વારમાં તો મે સરને જવાબ કે દેમ કે સર આ જવાબ આવે સ્ટેટનું. ને અકાઉન્ટ લખેને તો સૌથી આખા ક્લાસમાં સૌથી પહેલા મારું જ લખાય. પહેલા તો શ હા, પહેલા સુપ્રિયા કરીને એક છોકરી હતી એનું લાગતું. પછી મારું આવતું. પણ એ જે છોકરીનું આવતું ને પહેલા, સ્ટેટમાં બારામામાં. એ સુર્યા એકાઉન્ટમાં. તે આખા જિલ્લામાં એનો ફસ્ટ નંબર આવેલો અહીંયા. બારમામાં.
સ્ટેટ પાવરફુલ એટલે તું ઉઠે જ સમ કલાકે એટલે જ તો જવાબ ઉઠે લાઇ ગાળ અમે ક્લાસમાં હોઈ તો આમાં કેતા કલાક ડાખ લાગાણી કાઢે તો
તણ તેની સુપ્રિયા કર ને એક છોકડી હતી ને મારા હાથે બારવામાં તીને તો મે પક હા, ટક્કર જ નહી આપી શકું. મારા હાથે જ ભણતી હુતી. એનો જોશ સ્ટેટમાં સોમાંથી સો અકાઉન્ટમાં સો માંથીસો... પછી ઈંગ્લિશમાં સો માંથી સો, ઈંગ્લિશમાં ખાલી કપાયેલું, પછી ગુજરાતીમાં સોમાંથી સો... બધામાં સો માંથી સો આવેલું. ખાલી બે સબ્જેક્ટમાં એને કપાયેલું ઈંગ્લિશમાં ને પેલો સોશિયલ સાયન્સમાં...
હ એ પડાકુ બચ્ચા હય.
હા, મેં એને કીધું. એક્ઝામ પયતીને રિઝલ્ટ આવ્યુંને, ત્યારે મેં કીધું. તું ઈન્સાન છે કે રોબોટ છે, મને એક કે નહી. ડાયરેક્ટ છાપીને લાવ્યો કે શું? તારો એક બી કપાય નહી માકૅસ.
અમુક ભણવામાં એવા હોય, કે એ લોકોને માઇન્ડ ટુ માઇન્ડ યાદ રહી જાય. એટલે એક વાર વાંચ્યા ને એટલે યાદ રહી જાય. એ એલોકોને માકૅસ હારા આવે.
હમ. આખા અહીંયા વલસાડ જિલ્લામાં એનો આખા વલસાડ જિલ્લામાં એનો ફર્સ્ટ નંબર આવેલો. આપણા વલસાડમાં તો એનો ફોટો લાગેલો.
વલસાડ જિલ્લામાં, રાજ્યમાં કે સ્ટેટમાં?
જિલ્લામાં, વલસાડ જિલ્લામાં.
જિલ્લામાં હ ને?
હમ. એનું ફોટું હતું, પહેલા જ. એના પછી, એના પછી અહિયાં ધરમપુરના એમએલ એ છે ને? તેની છોકરીનું હતું.
મોટા ર નક પડે.
હા, એની છોકરી મારા જોડે જ એક્ઝામ આપવા આવેલી.
સેન્ટર હાથે હૂતો હ.
હમ. જે દિવસે પેલા પેલા એક્ઝામ આપવા ગયેલો ને, ત્યારે એબીપીવાળ આવેલા. તો મને ટીકા કર્યા ને મારા બાજુમાં એમએલએની છોકરી હતી. એને ટીકા કર્યા, બંનેને માળા પહેરાવ્યા. એવું લાગે કે લગ્ન કરી રાખેલા છે, કે હું?
હમ.
હમ. હમ. તારા ક્લાસમાં શું ચાલતું હતું બારમામાં?
બારમામાં તો મે સ્ટેટમાં એટલો વીક હતો. અમા કોમર્સમાં તો આમ પોરી ઉઠી જ નહી. બધા છોકરા જ ઉઠા એટલે મારો પેલો નંબર લાગી ગયેલા સિત્તેર ટકામાં
હમ.
સ્ટેટ સબ્જેક્ટ મારો બવ વીક. તેમાં જરાક સુધાર કરવા પડે.
સીતેર ટકા એ પેલો નંબર લાગેલો.
હા, અમારે સ્કૂલમાં એમ છોકરા આમ ક્લાસમાં ઓછા આવતા એટલે અમારો પેલા સિત્તેર ટકામાં લાગી ગેલો કોમર્સમાં.
હ, મારો અહિયાં તોતેર ટકા આવેલો તો બી મેં ટોપ ટેનમાં નહી આવેલો બોલ. કેમ કે અહીયા વલસાડ માંથી જ વધારે ઘણો ટાઈમ થઇ ગયો ચાલ.